જ જશ ના શું હોય છે, તમારે
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે કઈ વિષય પર વાત કરીએ?
આજે મેં વિચાર્યું છું કે એક ખુબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું.
શું કે દરેક વ્યક્તિને જ્ઞાન શીખવું જોઈએ?
હા એજ વિષય ખુબ જ સરસ વિષય છે જો મારા મતે જો દરેક વ્યક્તિને પૈસા નું યોગ્ય સંચાલન શીખવું જોઈએ.
બાળકી જ્ઞાન એટલે શું?
જો સરળ ભાષામાં કહીએ તો તું પૈસા કેવી રીતે કમાવા બચાવા કે આપડે કહી શકીએ પૈસાને કેવી રીતે બચાવવું જોઈએ ખર્ચવું જોઈએ એમને કમાવવું જોઈએ અને રોકાણ કરતા તે વિષયનું જ્ઞાન એટલે નાણાકીય જ્ઞાન.
એટલે માત્ર પૈસા કમાવા પૂરતું નથી
બિલકુલ નહી ભાઈ જો પૈસા યોગ્ય રીતે સંભાળવા ના આવે તો આપણે જોઈએ કે વધારુ પૈસા હોય અને પૈસા આપણેે અ ઉડાવી દે અને એનો બચત નઈ કરીએ અને આપણને સંભાળવું નઈ તો એ આપડે બરાબર નહી કહી શકીએ.
જો યોગ્ય રીતે સાંભળવા ન આવે તો વધી બચત થતી શકતી નથી.
હા ઘણા લોકો મહિના ને સારી કમાડી કરે છે. પણ છતા મહિનાના અંતે પૈસાની
હમ તમારી વાત સાચી છે ઘણા લોકો ને જયારે તેની પોતપોતાની શેણી એટલે પગાર મળી તારે બે ત્રણ દિવસ એ લોકો ખુબ ખુશ રેય બે ત્રણ દિવસ એ લોકો ખુબ ખર્ચો કરે એટલે આ દેવાનું આટલું બધું કરે અને ત્યારે પૈસા ખતમ થઈ જાય તો તે લોકો એકબીજા લોકો પાસે ઉધાર માંગે છે એટલે જે લોકો ને ધ્યાન હોવું જોઈએ કે એજે લોકો નું અત્યારે જે એ લોકો ત્રણ દિવસમાં કરીને પૂરું પૂરું ખલાસ કરવી તે તે લોકોને ત્રીસ દિવસ એટલે એક મહિના માટે ઉપયોગ કરવાનો છે.
આ બધા નું કારણ શું છે તને ખબર કે એ લોકો અ જે આયોજન મતલબ એટલે ને કે એ લોકો પોતાના આયોજન ની બનાવે એ આયોજન વગર ખર્ચ કરે છે.
હમ એટલે આપણને બજેટ બનાવવાનું જરૂરી છે.
હા આપણને આવક અને ખર્ચનો હિસાબ રાખવાથી બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે.
વિદ્યાર્થીઓ પણ નાણાકીય જ્ઞાન શીખવું જોઈએ
ચોક્કસ આપડે જોઈએ તો વિદ્યાર્થીઓને એ ખબર નહી હોય. અ કે પૈસા ક્યાંથી આવે કેવી મહેનત કરવાથી આવે તો તે લોકો અ પૈસા જે છે એને બરાબરથી ખર્ચ ની કરે એટલે તે લોકોને આપણે નાની ઉંમરથી બચત અને જવાબદારી પૂર્ક અ ખર્ચ કરવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે જો નાની ઉંમરથી તે લોકોને આ બધા બાબતોની ખબર હોય. હ તો તે લોકો એના પોતાના નાના ઉમરથી શીખતો રહેશે અને જયારે મોટો થઈ જશે તો એને ખબર હોય કે પૈસા કેવી અ રીતે અ મહેનતથી આવે છે તો એનો બગાડ અ કે ઓડાવની કરશે.
હમ પિસા ખર્ચ માંથી પણ બચત કરી શકાય છે કે?
હા ભાઈ દર મહિના આપણને થોડું પૈસા બચાવાથી ઐક હ પચાવીએ ને તો આખા વર્ષ આપડે જોઈએ તો આખા વર્ષમાં એક સારું જે આંકડા આપડીને મળી જાય અને એ એક સારી તેવો પણ વિકસિત છે ને
હમ્ તો બેંકમાં ખાતું હોવું જરૂરી છે.
જો માં પૈસા સુરક્ષિત રહે છે. અને એ જોઈએ તો બહુ બધા બેંક એવા હોય છે કે તને તારા પૈસા જે છે એક કે બે વર્ષ માટે નહી જોઈએ. તો એ તારા બચત પર વ્યાજ પણ આપે છે ને
આજકાલ યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ વધી ગયો
હા પરંતુ આપડે જોઈએ તો તેના સાથે સાયબર સુરક્ષા વિશે પણ જાણવું. જરૂરી છે ને.
એટલે ઓટીપી અને જોયએ.
બિલકુલ સાચું.
રોકાણ એટલે શું?
તા ના આપડે કહીયએ રોકાણ એટલે પોતાના પૈસા હોય ને આપને એવી રીતે અ વી જોઈએ. કે જ્યાં સમાજ સાથે મૂલ્ય વધી શકે જે આપણે જોઈએ કે આજે બૌ બધા બેન્ક માં એફડી હોય છે એફડી ના તે લોકો ઇન્ટરેસ્ટ આપે છે એટલે આપને પોતાનો પૈસા નો જો ઉપયોગ ની હોય અત્યારે તો આપને તે અ તેનું એફડી બેંકમાં કરી નાખવાનું તે એફડી નાં આપણને દર મહિને ઇન્ટરેસ્ટ મળે આપણના પાસે ઓપ્શન હોય કે આપણને અ તે પૈસા આપડા એફડીમાં એડ કરવાનું હોય. કે પછી તેના ઇન્ટરેસ્ટ આપને જોઈએ તો જો તેને હોય. કરવાનું. તેને પણ એડી કરાવી નાખે એટલે તારો. જે દર મહિને ઇન્ટરેસ્ટને અમાઉન્ટ છે એ વધતી રહેશે.
હું દરેક વ્યક્તિને રોકાણ કરવું જોઈએ.
હાં દરેક વ્યક્તિને જ કરવું જોઈએ. કારણ કે સંપૂર્ણ માહિતી મેળવીને અ એને પોતાની જરૂરત મુજબ અ બજેટ બનાવવું જોઈએ કે. એને મહિનામાં કેટલું પૈસા મલે .
ઘણા લોકો બચત અને રોકાણ એક જ માને છે.
ભાઈ બંને અલગ છે. બચટ એટલે આપણે જોઈએ પૈસા સાચવી રાખવા. અને રોકાણ એટલે પૈસા વધારવાનો પ્રયત્ન કરવાનો.
એવા ઇમરજન્સી માટે પૈસા બચાવવા જોઈએ.
ચોક્કસ ભાઈ જરૂર બચાવાનું જોઈએ. કારણ કે અચાનક જરૂરત પડે ત્યારે એ ખુબ જ કામ આવે છે જ્યારે આ કોઈ અચાનક જરૂરત પડે ને? તો તમે અ કોઈ અ તમને તારો જે રિલેટિવ હોય એ તમારા કોઈ કામ નહી આપે અ તે સમયે તારા જે અ બચાવેલા પૈસા હોય ને. મરજન્સી ફંડ એજ કામ આવે એ પૈસા આ માટે તારા મોટા ભાઈ બની શકે છે.
તો લોન લેતા પેલા પણ વિચારવું જોઈ.
હા ભાઈ જરૂર હોય ત્યારે જ લોન લેવી જોઈએ કારણ કે લોન. લેવા એ મોટી વાત નથી. પરંતુ લોન લેવા પછી સમયસર એની ચુકવવી કરવી જોઈએ.
હ ઘણા લોકો દેખા દેખીમાં વધારે ખર્ચા કરે છે.
આ ખુબ મોટી ટેવ છે કારણ કે એ લોકોને પોતાની આવક પ્રમાણે જ. ખર્ચ કરવી જોઈએ આપ જો તારો આવક છે પચાસ હજાર અને. સારો મ ત્ર ને આવક છે સત્તર હજાર અને જો તારા મિત્ર બુલટ લઈને આવે અને પણ એવું માને કે મેં પણ બુલેટ લેવીને જાાવ તો એ તો નહી સારું ને કારણ કે એનો આવક જદા છે. એ બુલેટ બમ્ મેન્ટેનન્સ થઇ ગયું એમાં તેલ ભરાવવાનું થઇ ગયું એધ. તું સ મળી જાય છે પરંતુ તું તારા પગારમાં. અ પચાસ હજારમાં જો બુલેટ લઈને જશે તો તારો આખો પગાર. અ એ બુલેટમાં ચાલી જશે અને પછી તારો જે બચત હોય કે. તારો ખર્ચ કેવી ને તલે કરશેે.
હ તારી વાત સાચી છે શું નાણાકીય જ્ઞાન શાળામાં ભણાવવું જોઈએ.
મારા મતે હા તે જીવન માટે ખુબ જ ઉપયોગી છે.
કારણ કે આપણે ગણી તોો. શીખવા આપણે ગણિત તો શીખીયએ છ છેએ. પરંતુ પૈસા સંભાળવું હું શીખવા નથી શીખતા નથી.
એકદમ સાચું વાત કીધી ભાઈ આપડે ખાડી અ આપે જોઈએ જે. આપણા શાળાઓ છે એમાં આપણને ઘણી શીખવામાં આવે છે કે ચંદુ એ બાર રૂપિયા એના. લીધું અને આઠ રૂપિયા્ટ તો કેટલા થયું પણ આપણને એ શીખવાનું નહી આવે. એ ચંદુ બારા રૂપિયા લે છે તો એને બાર થી વગાર અ. બાર થી ઉપર ખર્ચ ન કરવો જોઈએ એને બારથી. થોડુંક કામ ખર્ચું કરવો જોઈએ અને. અ થોડું પૈસું એના જે ઈમરજન્સી પણ છે એના માટે બચાવવું પણ જોઈએ.
હમ નાણાકીય જ તળાવ પણ ઓછા થાય છે.
હા હા. જયારે પૈસા યોગ્ય આયોજન હોય ત્યારે ભવિષ્યની ચિંતા ઓછી થાય છે.
એટલે પૈસા નો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ.
હા. કમાડીની બચત રોકાણ અને દાન ચારેમાં સંતુલન હોવું જ જરૂરી છે જો. તુલન નહી ર તો જે તારી આખો જો મહિના ન. જજ કેને એ બીગડી છેશે.
હ હજી આ ચલસા થી મને સમજાવ્યો. કે નાણાકીય જ્ઞાન દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
હા નાણાકીય જાન દરેક વત. તે જીવન કૌશલ્ય છે. એ યોગ્ય બચત સમજદારી પૂર્વક ખર્ચ. અને વિચાર પૂર્વક રોકાણ દ્વારા વ્યક્તિ આર્થિક રીતે સુરક્ષિત અને સ્વ. તંત્ર બને છે
હા આજે આ ચર્ચા થી મને સમજાવ્યું કે નાડી જ્ઞાન દરેક વખત માટે જરૂરી છે અને પૈસા કમાવું છે એટલું જ તેનું યોગ્ય રીતે સંભળાવવું પણ મહત્વપૂર્ણ છે એટલે પૈસા કમાવા તો એવી જ છે પણ તેને સ કરીનેમાં બે પૈસા બચાવ આગળ ના આગ ટમથી આપડે કઈ ખર્ચા કર કઈ લઈ શકે તો તે માટે આપણા માટે બહુ સારું છે
બહુ સારી વાારતી પૈસા ચ આજના જીવનમાં પૈસા બચાવવું એ મોટું અ પૈસા કમાવવું એ મોટી વાત નથી પરંતુ પૈસા બચાવવું એ એ વાત છે
ખુબ સુંદર ચાલ છો ર્યો ચાલ મારી એ આભાર જયશ્રી કૃષ્ણ
મને પણ ખુબ ચમકાર ચકાર લાગે તારો પર આભાર ચલ પછી મળીએ જય શ્રી કૃષ્ણ